જો
હલો
હવ શું કરો
કોઈની બેઠા તમે શું કરો?
એ અવાજ નહી આવતો
નહીં આવતો
હમ થોડું ઉતવાળું બોલો
એમ શુ કરો?
બસ હા હવે કઢી બનાવી છે, રોટલા બનાવાશે
એમ
હમ શું કરો તમે?
કોઈની અમી હાલ નવરા થઈ ને બેઠા તા ખાઈ પીન
એવુ છે.
હોવે.
હ સારું સારું શું કરે તારે બધા મજામા
હઉ બધે મજામ સે એ બધા મજા
હ બધા મજા માં સે
શું કરે નિષ્ઠા ને આધ્યા
બસ નિષ્ઠા ને આધ્યા સ્કૂલ ગયી હમ સ્કૂલ જઈને આયા છી હવે રસોઈ બનાવી છે, હ ખાઈ લેશે
હવે બનાવી
હ હ હવે બનાવીશ કાઢી બનાવી હવે રોટલા બનાવાસે બાજરીના
એમ
શું બનાયું તમે?
અમારે ગવાર ફાળીને શાક હતું ને ડુંગળી નાખીતી અંદર રોટલો
એવુ એમ
અવે
સારુ સારું શું કરતોતો
કોઈ ની આ તો થોડોક વહેલા નાસ્તો બનાવે મમરા વઘાર્યા
એવું હે
શું ઘરે બીજા બધા મજમાં?
હવ મજામ શે
ગરમી પડે હે વરસાદ આયો તો રાતે
વરસાત તો નહી શોટ આયો તો થોડોક
આજે તા આ ગરમી જ ખુબ પડે
હવે આવશે થોડો આવ્યો હે એટલે આવશે વધારે
હમ.
રસોડ મા વધવા દે તા તો તાપ જ લાગતો હોય
હા બઉ ગરમી લાગે હાર તો એવું થાય કે કોકરવા થી નાલે તો હઈલો.
ના હું શું નો શાન્તિ હે ને
આવો શાનત
હમ સારુ સારુ શું કરતા હતા.
કોઈ નહી હાલ અમી કાકીના ઘરે બેઠા હતા.
એવું હે શિવતી નથી તું.
એટલે થોડી વાર પેલા ઈ બેઠા તા પછી હાલ આવીને બેઠે તો બધા ઘરે હવે તરત
એવુ એમ
સરસ
ફોન આયો એટલે બસ કીધું હવે એ ફોન કરવું.
સ સાર હું એ બ્લાઉજ સીવી હવે રસોઈ બનાવો હાશ વળી
એક વાગે આવશે ખાવા વાળા બધાય
હ ખાવા વાળા એક વાગે આવશે એટલે બે વાગે નવરા થાંસી.
હું પછી શું ઈ જવાનું.
હા ખ કડી આરામ કરશે બસોડી ફોલ હડીલડિંગ કરવા ચ.
હોય.
કોલ બડિંગ કરી શકો.
હું ચલે.
હમ. શું કરે છે ગાયત્રી બેન.
એની ગાયત્રી બેન ટીવી જો.
એ હ છે.
હોય.
હમ. ખાવું હોય રહીજ કટી રોટલા બનાયા.
હ ખાઈલો અમી કાઈ લીધુ.
હ શ બનાય લીધુ.
અમારે ગવાર ફળને શાક રોટલા.
દવાર ફોડી ઘરની હતી કે બજાર થી લઈ હતી.
ઘણીય હતી.
હમ હ. રસ્તો મારે તો કરડું હોય એટલે કરડું હોયને આવ મારે તો બજાર માં લેવા જવું પડે.
ઓ હોય એ બધામાં લાવવુંનું હોય તો બધું વાયલું હોય ખેતરમાં.
હમ તમાર તો તો હાય એટલે શું શું વાયેલું.
વાયેલું હતું ઉનાળું એ બધું કાઢી નાચીને નવું આવ્યું બીજું પ્યાડાાન ગ એવું હતું.
હમ.
અને આ તો કા આ તો કાકીને ઘરે જ લાવ હતી એ ઉભો ત અંગાર
હા.
એગથી આ તો વેણી એ લઈ થોડીક
ય અમારે તો બધું કાઢી નાખ્યું હવે વાયુ સવાર હાળું વળી નવ
હ શું શું વાયુ પિંડા ગવા બીજ
ભીંડા ગવાર ને એવું બધું ખબર નહી વાયુ હશે
સારું તમારે તો એ તો બધું ઘરનું ખાવા મળે
હવે એ તો ઘરનું ચાલી જાય તમારી લાય
એવે
કાલ વડી કાળેગર ન હતું પમ તાર કે કાલ વડી કાળેગર ન હતું પેલા સાસુ વગર હતી
હમ
કાળે ઘરું બીજ ને ના ભાવે એટલે સાસ વગરે કરવી પડે
કરવી પડે બધા નાફાવય ને એક ગેવું ના હોય ને
હ એક જણ ના હોઇ
હમ અમે તો કોઈ દિવસ બે શાક નઈ બનાવતા જેને ખાવું હોય ખાય ના ખાવું હોય તો કઈ નહીં
હઉ અમારે એવું કરવા આ તો ના ખાઇ તો પહિ અમુક ટાઈમ બનાવી નાખે અમુક ટાઈમે કલાઈ નું શાક બનાવી અલવી
ચાલે ત
હમ
શીખવાનું શું ચાલે
સીબાન વાળી હોવ સિવાઈ એ જોયું હવે થોડું બાકી હવે બેઠીથી મૂકું તું પટાઈ નાખું પાઈપિંગ હવે લઈન બેઠીતી હાલ તરત મેી દૂકતા ઘડીક બે હું ફટાાવ એમ
છે.
હા આ
ઘડીક ઘડીક બેસે એટલે પાર ના આવે આખો દિવસ બેસે તો સિવાય
હમ થોડ થોડું થ બીજું કોમ હોય ખેતરનું
બીજું કામ કરવાનું હોય ને એટલે કે બે આખો દડ બેહી જાય હમ સીવી નાખ
શું કરી બીજે બધી મજા આવશેકે તો
હો ઓ મજાશે
હમ્મ બધે મજામાં છે હાલ તો બુધવાર સાતદીવસ જેઈ રસી તાપ પડે હે એટલે શેતરમા જઈએ તો કેવા તાપ લાગે
હમ ગરમી લાગે ને ખેતરમાં બઉ ગરમી લાગે
હમ બહુ ગરમી લાગે
હ તમા તો ભેંસો રાખો એટલેકી
હ ઘરનું દીન દૂધ બધું એડી છે.
સાસ એમાર તો સાસ ના મળે
હા હોય તો સાસ ઓતરે દિવસ લવ એટલે સાસ અડી જાય
હમ આમાં તો સાસ એવી સાથી લાવવી પડે બજાર માંથી
હમ તો ના હોય તો લાવી જ પડે
હમ્મ
બજારમાં તો એવું રે ન તાણ સિટી મ તો એવું.
હલો.
હલો.
હમ્મ શુ કો તબિયત બીજી રેડી
હવો રેડી આયા તા થોડુંક વડી શરદી ન એવું થઈ ગયું હતું પણ હવે મટી ગયું.
બીમાર થઇ ગયા તા.
હવે થોડુંક દી તો એવું થઈ ગયું હતું વાતાવરણ બદલાણું પોણી ન બધું.
એટલે તો.
ટાઢું પાણી પીવરાણું ને હા એક દાડે ટાઢું પાણી પીધું એટલે વધાર પેલું થ્યુ. અને એ તો અંદર ને અંદર રહેતું તું ને ઓય વડી બહાર નીકળ્યું એટલે ના જઈએ એટલે ન જઇએ એટલે એવું થાય.
હમ્મ એટલે.
હાલ તો સારી હૈ તબિયત.
હવ હાલ તો ઓ હારી હે. મટી જ્યુ હાલ તો બધે.
હ સમીર કાલ હોજે આવવાનું વિચાર કરતો તો પછી. પાર્લરમાંથી એક ઓર્ડર આયો હે.
હોય.
હા હા પરમ દિવસે હવન છે ઇકન.
ઓવે.
તેને તૈયાર કરવાનો હે.
હે.
હેર સ્ટાઇલ ને મેકઅપ ન બધુ. કરવા ન એટલે હવે કોઈ સેટિંગ નહી થાય હો ન કાલ હો જે આ બધું.
એમ.
હવે જોઈએ છે સવારે તો આવશે.
હારૂ હોય તો આવજો, અવાય તો.
હમ્મ.
ઓર્ડર હોય એટલે ઓર્ડર માં જવું પડે ને.
હમ્મ ઓર્ડર પહેલા કરી દેવાનો.
હવ ઓર્ડર પતાઈ નાખવાનો પછી.
શાંતિ હે ને.
હવ શોન્તિ છે બીદી તમાર શોન્તિ?
તમાર શોન્તિ?
હવ અમારે શોન્તિ?
હમ્મ તમાર તબિયત રેડી?
હવ રેડી હે બસ જો હવે રોટલા બનાવવાના છે.
એમ, રોટલા ગેસ ઉપર બનાવતા હશે ને?
હવ અમારે તો ચૂલો ના હોય એટલે ગેસ ઉપર જ બનાવવા પડે ને.
હવ ગેસ ઉપર બનાઇ નાખવાના.
તમ બનાવ ચૂલા પર બહુ મેંઠા લાગે સ.
હવો ચૂલા ઉપર બનાવી એટલે મેઠું લાગે રોટલી ચૂલા ઉપર ને.
ઈજ હ ગેસ ઉપર બનાવાનું હોય એટલે
હોવ
હ સારું
ચૂલા ઉપર બધું હતા નહીં મે મેઠું લાગે પણ હતા તો બધે બધાં ન જોર આવે આલસી હા મો અત્યારે બધા ગેસ ઉપર રાંધવા મળ્યા હમ
ગોમડામા બધા ખેતરમાં એ બધા ગેસ ઉપર રોધવા મંડયા છે.
હું બધે ગામડામાં ગેસ ઉપર રોધવા મંડયા હૈ અતાર ચુલો બધાન હળગાવતા જોર આવે
હમ જોર આવે એટલે વાસણ કાળા થાય
હા વાસણ બતૅન કાળા થઈ પેલા તો બધાં ચેવા ગહતા હવે તો એવા ગમતા એ જોર આવે
હા હવે તો બધાક ગહતું નહી એવા કાળા વાહણ
હમ
પેલા ક ધોતા હવે તો બધાને જોર આવે
હે
પેલા કરતા હોય એમ બધું કામ આવે એટલે ગેસ આઈ જાય એટલે હ કોણ કાળા કરે વાહણ
તો હજુ તમારે તો રોટલાને રોટલી બનાવ એટલે હારું કેવાય
મારે તો બે વયનું બનાવવા
હમ.
હ રેડી છે
હ હ
હારુ છે તમારે
શું કો બીજુ શાંતિ
હ શોતિ છે. મશીનનું કામ તો એડી હોય મશીનનું કોમ તો આવડતું હશે ને
હા મશીન નુ કોમે આઈ જાય
હમહ
હમ સુકરે ગાયત્રી બેન ફ્રી હે
હોવ ફ્રી સેએ
હોવે
હારૂ હારૂ તો કેજો પછી ફોન કરે
હારૂ હેડો ઘડીક રયને કવુ કેમ ફોન કરવા નો કીધોછે એમ
હમ હમ ફ્રી હોય થોડી કરાવી દય થોરૂ આગડ
હાલ ઉભારો હાલજ કરાઈ દીઈશ હોવ
હેલો હં મારે રોટલો એક બન્યો હે હવે બીજો બનાયો હે
હવ બનાવી લોયો ને ખઈ લો બાર વાગ્યા હે
હમ બરવા કે
હમ.
હવ બસ ઈ પડ આવશે ખાનારા
હ હાલ તો કમે જયા હશે મે
હવ કોમે ગયા હે
એમ તમાર હાહરો આવે હે
હુમ કમ